હલો.
અવાજ આવે છે હા મચાનો મચાનો.
મારું આવે છે.
હા આવે છે આવે છે.
સારું.
કેમ છો મજામાં?
હા બસ અમેં મજામાં
કેમ આજે યાદ કરયા
બસ આ તો એકદમ થી યાદ આવી ગઈ અહિયાં બધા બાર બેઠા તા તો પોતપતાની સ્કૂલ ની વાત વાતો કરતા હતા કે અમે સ્કૂલમાં આવ આવું કરેલું આમ આમ કર્યું હતું.
આમ બઘી યાદો યાદ કરતા હતા તો મને થયું લાઓને અમને ફોન કરી જવું.
હમ બરાબર
હમ બસ તો હજુ એ જ યાદો મનમાં ચાલે છે બધું
એવું છે.
તમને ખબર હું તો મારા સ્કૂલ ના પેલા દિવસે છે ને એમાં એવું હોય કે પેલા બાલ મંદ સિનિયર જુનિયર કરવાનું હોય ને પછી પેલા ધોરણમાં મૂકે તેમાં મિતું કઈ કર્યું નહી હું ડાયરેક્ટ પેલા ધોરણમાં જ ગઈ હતી
આપડા ટાઈમે તો આવું બધું ઓછું હ તું ને સિનિયર જુનિયર કે બધું બાલ મંદિર આપડે તો બાલ મંદિરે જ કરેલું છે
હમ અમે તો બાલ મંદિરેય નતું કર્યું સાચું કઉ તો
હમ હમ
તો મને તો ખબર જ નઈ કે શું કરવાનું શું નઈ પેલા પેલા તો હું ક્લાસમાં જઈને બેસી ગઈ પછી તો આખો દિવસ એટલું રડી એટલું રડી ને મમ્મી પપ્પા ના ગયા પછી હ
બરાબર હ
પછી તો પછી તો આદત પડી ગઈ ને મજા બી આવા લાગી
હા
સ્કૂલ ના પહેલા દિવસ અને છેલ્લા દિવસ બંને દિવસ રડેલા, પણ બંને દિવસની રીઝન અલગ હતા.
બરાબર શું રીઝન હતાતો
એસ અરે છેલ્લે તો બધાનું એજ એજ રીઝન હોય કે ફેન થી છૂટા પડી જઈશું. આટલા બધા વર્ષ જે સ્કૂલમાં ભણ્યા, ત્યાં હવે નહી ભણવા મળે. કોણ ક્યાં જશે કઈ ખબર નહી, એ બધી યાદો ને લીધે. હું વિદાય ના દિવસ નહી બધા ઈમોશનલ થઈ જતા. આ બધી વાતોને યાદ, હમ્મ એ બીજું તો જેટલી યાદો વિચારૂ એટલી ઓછું પડે.
હા એ તો છે જ
હમ્મ અને અમને તો સ્કૂલ વાન લેવા આવતી થી
બે પેલા બે ચોટલા બાળવાના, રેબિન લાલ કલરની રેબિન હોય. ડબલ કરીન બી ચોટલા વાળતા તમે લોકો?
હા એ તો મેં પણ વાળલા છે, હા હા મે પણ વાયડા છે, સ્કૂલ યુનિફોર્મ પેલા બ્લુ કલર નો સ્કુલ યુલીફોમ હોતો તો
હા
બ્લુ વાઈટ
હા ને અમારે તો ગાડીમાં ભીડે એટલી હોયને, એવી રીતે જરાતા ને અમે લોકો. મજા આવતી હતી પણ એ દિવસોમાં બધું.
જયારે કોઈ એવું પૂછે ને કે કયો તમારો સૌથી સુંદર ટાઈમ કયો છે, મતલબ દિવસો કયા હતા. તો આપણને એક જ વસ્તુ યાદ આવે કે શાળા સ્કૂલ ના દિવસો હતા ને સૌથી સારા હતા એમ
હા, તેતો તમે સાચું કીધુ. એ દિવસે સૌથી સારા હતા એજ દિવસો. એ સ્કૂલની, સ્કૂલની પ્રાર્થના સભા. અને રિસેષ માં વધા જોડે સેર કરેલું લંચ બોક્સ.
ક્લાસ અ ક્લાસમાં છેલ્લે બેસી ને કરેલી મસ્તી. અને ક્યારેક ક્યારેક તો મસ્તી લીધે બહાર બી ક્લાસ ની બારભી કાઢી મુકતા હતા.
હા એ તો છે જ
હમ્મ, પણ આ બધું એકદમ યાદગારી બની ગઈ, મજા આઈ જાય અત્યારે યાદ કરીએ તો.
એજને એ ટાઈમે કોઈ ટેન્શન કેવું હતું નહિ, બસ આપડે પોતાની મસ્તીમાં જ રહેતા હતા.
શું
જીવાન ટ એ ટાઈમે જીવનનું ટેન્શન કેવું કશું હતું નહી, આપણે પોતાની મસ્તી માં જ રહેતા હતા એમ
હા એ તો સાચું કોઈ જ ટેન્શન નહી, ભલે દફતર નો ભાર વધારે તો મ મનમાં કઈ ભાર નતો
એ તો તમે એકદમ સાચું કીધું
હમ. બસ સ્કૂલમાં ભણવાનું ઘરે આવીઈને રમવાનું ખાઈ પીને જલસા
એજ ને
હમ. તમારી કોઈ સ્કૂલની એવી યાદ ખરી કે તમને હજુ સુધી યાદ હો ય
મારી તો ઘણી બધી યાદો સ્કૂલ છે, મેં ઘણી બધી સ્કૂલો ડલેલી છે, ને એટલે બધી ઘણી બધી યાદો નવા નવા સ્કૂલના એક્સપિરિયન્સ બધા બઉ છે.
ઓ
એવું છે.
બરાબર.
સવારની પ્રાર્થના માં મેં પ્રાર્થના પણ ગવડાયેલી છે. પછી અમુક ટાઈમે મોડું થઈ જાય તો પછી બહાર પણ ઉભા રહ્યા છીએ હા
હા હા હા એ તો અમને બી ઉ
અન પીટીના પીરિયડમાં પછી બહાર રમવા છે.
હમ સૌથી ફેવરેટ
પછી જો આ હા સૌથી ફેવરેટ અને આપણને કોઈ પણ ટીચરના એમ મ ભણવાની મજાના આવે ને છેલ્લી બેચીસ પર જઈને બેસી જવાનું અને ત્યાં બેઠા બેઠા મસ્તી કરવાની લંચબોક્સમાં લંચબોક્સમાંથી વધારે વહેલા ખાવાનું
હા. તને ખબર વરસાદનો વરસાદનો ટાઈમ હોય ને ક્લાસમાં લાાઈટો જતી રહી કોઈ ટીચર ના હોય
હા હા.
એકદમ અંધારો ક્લાસ હોય ત્યારે કેટલી મ જાવતીતી અલગ જ અનુભવ હતો એ તો
હા એ તો છે, જ પછી રિસેસ પડે એટલે બધા શું રિસેસનો બેલ વાગે સૌથી સારું લાગે કે ચાલો રિસેસ પડી એમ
હા રિશેષની જ રાહ જોતા હોય એ રિશેષની આગળ ન પીડિયર હોય ને તો માડમાંડ માડમાંડ જાય
બરાબર રિશેસ પડે એટલે બધા જોડે બેસીને લંચ બોક્સ ખાય અમે તો બધા જોડે જોડે જ ખાત એકબીજા ના લંચ બોક્સ માંથી કોઈ એવું ને કે આપે નહી બધા એકબીજા ને શેર કરે
હમ હમ ખાતા પછી સ્કૂલમાં થયેલી અલગ અલગ સ્પર્ધાઓ પછી ફં શન હોય પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી ત્યારે દર વખત અમે ડાન્સમાં રેતા કા તો કંઈક બોલવાવામાં રેતા
માં નાટક માં બોલવામાં
હમમ. મ અને આવે ત્યારે છોકરીઓને કેવી છૂટ મલી જાય હે સટાઈલમાંને ખાવા માને કપડામા
પાંચ દિવસ અલગ અલગ કપડા પેરવાના
હમમ. અને એ ટાઈમે સ્કૂલમાં અલગ અલગ સ્પર્ધાઓ બી થતીતી વેશભૂષાની, મહેંદીની, રંગો ની
હા
એ મજા આ આવી જતી હતી અને મારે તો મહેંદીવા નંબર આવતો હતો બોલો
મારે પણ મહેંદીમાં નંબર આવેલો છે. પછી ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય ને એમાં ભી નંબર આવેલો છે. કારણ કે મારો મેથ સબ્જેક્ટ પહેલેથી ફેવરેટ હતો.
ઓહો
એટલે એમાં પણ આવે નંબર
એ તો ઘણું સારું કેવાય
સ્પીચમાં નંબર આયલું છે ડાન્સમાં નંબર આલો છે.
વાહ મસ્ત સારું કેવાય તો તો મારે તો સૌથી વધારે હા બોલો બોલો
મત જે અગિયાર બાર ના ક્લાસ અગિયાર બાર ના ક્સમાં હતા ને એમાં તમે બહુ જ મસ્તી કરેલી એમાં તો બધા જણ આખો ક્લાસ યુનિટી હોય ને એવી રીતે રતા હતામે બધા એમ
હા મજા આ આવી જાય એવી રી એવી રીત ન ક્લાસ હોય તો
હા
મારે તો સ્કૂલમાં સૌથી વધારે ચિત્ર સ્પર્ધામાં નંબર આવતો હતો બોલો ચિત્રમાં ભાગ લેતી બીજું કઈ હોય ના હોય. બાકી તો ગણિત હા તમે કીધું એમ ગણિત વિજ્ઞાન ના મેળા માં આવી ગયા તા રંગોળીધો એ બધું નાન મોટું ચાલુ હોય. ભણવાની જોડે જોડે
પછી ક્લાસ હા પછી જયારે અમને મેથ્સ ના ટીચર ના ગમતા હોય ને રોજ ભણાવવા આવીઈ જતા હોય, પછી એક દિવસ એમને રજા પાડે અમને ખબર પડે કે ટીચર નહી આ્યા આજે તો એટલા ખુશ થઇ જઈએ ને
હમ ફ્રી પીડીયાાર મળે
હમ્મ અને ટીચરો એટલા સારા હોય કે ફ્રી પીરિયડમાં પીટીમાં રમવા લઈ જાય.
એ છે.
હા એ ટાઈમે ખાલી એક એક કમ્પ્યુટર નો સબ્જેક્ટ હતોું અને એક પીટી નો સબ્જેક્ટ હતો એ બે માટે અમે બધા ઉતાવળા રહેતા. એ ક્યારે આનોપી દરાવા
હા
કેમ કે કમ્પ્યુટર માં લેબમાં લઇ જાય અને પીટીમાં રમવા
હા શાળામાં શિક્ષકો નો ફાળ એ બહુ અમૂલ્ય હોય. કારણ કે આપણને ખાલી ચોપડી નું જ્ઞાન ના આપે એ આપણને જીવનનુ જ્ઞાન પણ આપે ખાલી પુસ્તકે જ્ઞાન એવું ના હોય, જીવન ન સાચો રસ્તો બતાવે. કે આપણે જીવનને મુશ્કેલીમાં શું કરવું જોઈએ અમા સ્કૂલમાં ટીચરો હતા ને મેડમ ઓય બહુ સારા હતા આપણને કઈ પ્રોબ્લેમ માં હેલ્પ કરે
હા એ તો અમર ભી સારા હતા.
આંતરિક બાહ્ય બંને રીતે આ આંતરિક અને બાહ્ય બંને રીતે આપને સપોર્ટ કરે.
હા, એ તો સાચું જ. અને આપણું જે અત્યારે. આ હાયર સ્ટડી માટેનું જે બેઝ ક્લિયર સે, બધું આપને. એ લોકો એજ ભણાયેલું ને સ્કૂલ ના ટીચરો એ, તો જ આપડે અહિયાં સુધી પહોંચી સક્યા.
હાચી વાત છે એમ, એના પાછળ એમનો જ હાથ કેવાય.
હા.
એ આપને સારા માણસ બનવામાં મદદ કરે.
હમ્મ, કેમ કે નાનપણમાં જ આપણેે બધા બધા, બધું શીખતા હોઈએ.
અ આંતરિક ને બાહ્ય બંને રીતે આપને તૈયાર કરે.
હા, એ
જેમ કુંભાર માટી નો માટીમાંથી ઘડો બનાવતો હોય. તો કેવી રીતે ખાલ અંદર બાર એવી રીતે રાખીન બનાવતો હોય. એવી રીતે શિક્ષક પણ એક પોતાના વિદ્યાસીને એ રીતે બનાવે.
હા, એ તો તમે સાચું કેધુ.
સ્પોર્ટસ ડે હોય ત્યારે બી કેટલી મજા આવે, સાંસ્કુતિક કાર્યક્રમ હોય. ત્યારે છેલ્લા પીરિયડોમાં પીઅસ બંધ કરીને, તૈયારી કરવા જવાનું. પરીક્ષા નુ ટેન્શન.
અને હા પરીક્ષાની તો છેલ્લી ઘડી સુધી વાંસચતા હોય બોલો છેલ્લી મિનિટો સુધી. ત્યાંસી બરુબ ઓ ચોપડી ખોલતા હોય.
સું દિવસો હતા એ?
ત્યા તો બધા પોત પોતાના નવા રસ્તે જતા રીયા હોય, કોઈ મળે બી નહિ.
હમ્મ, બધા છૂટા થઇ ગીયા. અમુક લોકો કોન્ટેકમાં છે મારા બીજા તો નથી.
સોશિયલ મીડિયા પર કદાચ હોય તો હોય શકે.
હમ્મ, સારુ સારુ એનથી યાદ આયવુ, કે મારી બીજી એક ફ્રેન્ડ ને કોલ કરવાનો છે. સ્કૂલ ના રિલેટેડ જ વાત કરવા માટે. યાદ આયી છે, તો કરી જ લઉં જોડે જોડે. હા. આવજો તમે પસી ઘરે. હા, બાય.
બાય.